હલો
હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હા મજામાં છે.
હા તો આજે આપડ ટોપિક પાણી બચાવો અને. પાણી સંરક્ષણ ઉપર વાત કરશો.
હા હા બિલકુલ.
હા કેમ કે આપડે અત્યારે પાણીનું પ્રમાણ ઘણું ઘટી રહ્યું છે જેથી. નું વાતાવરણ છે અત્યારે અને પાણી બચાવવું અત્યારે ખુબ. જરૂરી છે કેમકે પાણીનો ઉપયોગ આપણે અત્યાર સુધીમાં બહુ જ બેફામ કર્યો છે તો હવે. પાણીનું પ્રમાણ ઘટીલ્યું છે. પીવાનું પાણી બી હવે તો મોંઘુ થઈ ગયું છે જે પાણી ની બોટલ આપણને પાંચ રૂપ. રૂપિયામાં બે રૂપિયામાં મળતીથી હવે એમાં વીસ ત્રીસ રૂપિયાની પાણીની બોટલો થઈ રઈ છે. અને જે પાણી આપણને પેલા ફ્રી માં મળતું તુંય એના હવે તો પૈસા લાગી રહ્યા છે ફિક્સ સમયગાળો થઈ ગયો છે. પેલા જેમ કે આપડી સોસાયટીમાં રહેતા તો આપડે પાણી જયારે આવતું તો આખું દિવસ આવતું ચોવીસ કલાક અને હવે તો પાણી નો ટાઈમ થઈ ગયો છે તો આપડ પાણી બચાવીને રાખવું પડે છે અને જેટલું હોય એટલું લિમિટમાં વાપ ફરવું પડે છે કેમ કે પાણી હ ઘણું ઓછું થઈ રહું છે જેમ કે વરસાદ ઓછો છે તો પાણી બી ઓછું છે તો આપડે પાણી ને ખુબ બચાવી બચાવીને વાપરવું પડે છે તમાર શું માનવું છે એ માટે
હા ખુબ જ સાચી વાત છે કે આપણે પાણી ન ખુબ જ કરકસટ પૂરો તો કરવો જોઈએ કારણ કે આપડે કએ ને કે તમે કીધુંને કે બે બેફામ આપડે ઉપયોગ કરી રહ્યા છીએ આપડે એવું નહી કરવું જોઈએ કારણ કે મારું માનવું એવું છે કે જો આ પેઢી માટે તમને ખબર હશે કે કે પાણી અ મોઘુ થઈ ગયું છે તો મને એવું લાગે છે કે હવે જે નેક્સ્ટ જનરેશન આવશે એ બીજી પેઢી આવશે એ લોકો માટે આપડે જો આપડે પાણી નહી બચાવશું તો એ લોકો માટે પાણી નહી બચવાનું મળે પેલી વાત તો જ છે. એટલે મને તો એવું લાગે છે કે આપડે હમણાં જ પાણી નો સંગ્રહ કરવો જોઈએ. તો બીજી પેઢીને પણ આપણે પાણી પ્રોવાઈડ કરી શકશું નહી તો મને તો એવું જ લાગે છે કે એ લોકો એ લોકોને પાણી મળશે પણ સુધા પાણી નહી મળશે તો કોઈ મતલબ જ નથી. તો મારું તો એ માનવું છે કે આપડે અ જેમ કે કઈ વાહન ધોતા હોય કે કઈ કઈ પણ કરતા હોય તેમાં આપણે પાણી ઓછું બગાડવું જોઈએ કારણ કે એ વાહ વાહન ધોવામાં ને એવું જ પાણી આપણે બેફામો યુઝ કરીશું તો એ પાણી નો ખોટો વિસ જ થાય છે કારણ કે વાહનો એટલા ચોખા ચોખ્ખું રાખવું વાહનો પણ ચોખા રાખવા જરૂરી છે પરંતુ એટલું પણ જરૂરી નથી કે આપણે પાણી નહી બચાવી શકીએ. તો મારું તો એજ માનવું છે કે આપડે જેમ બને એમ કર કરશું પૂરો પાણી નું ઉપયોગ કરવો જોઈએ તો મારું શું માનવું છે.
હા મારે બી એવું જ માનવું છે કે આપડે રોજ બરોજમાં જે પાણીનો ઉપયોગ કરીએ છે. એ થોડો ઓછો કરવો જોઈએ અથવા માપ માં કરવો જોઈએ જેમ કે આપડે અ કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપ ઉપયોગ કરીએ છીએ તેમાં બી પાણી નો એક લિમિટ હોવી જે જે વાસણ ઘસવા માટે આપણે ઘણા બધા લોકો નળ ચાલુ રાખીને વાસણ ઘસ તા તો એન જગ્યાએ પ નળ બંધ કરીને ઓ ઉપયોગ કરવો જોઈએ પાણી જેટલું જોઈએ એટલું પાણી વાપરવું જોઈએ બહુ વધારે પડ તું નળ ચાલુ રાખીને વાસણ ઘસવા ના જોઈએ જયારે આપણે રોજ બરોજ ના નાહવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ તો બંને સાત સુધી પાણી ન સંગ્રહ કરીને એ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે ઘણા લોકોની એવી આદત હોય છે કે નળ ચાલુ રાખીને પણ ડોલ પાણીમાં ડોલ ભરતા જાયને નાહતા જાય પછી જે પાણીમાં એને ઢોળી દે. એના કરતા જેટલું જોઈએ એટલું પાણી તમે ટબમાં અથવા ડોલમાં તમારી રીતે જોઈએ એટલું ભરી લો પાણી અને એના તમે નાહી લો પછી એટલે પાણી નો બી બચાવ થશે અને પાછળ ત બીજા કોઈને બી પાણી વા વાપરવા માટે મળશે અને એટલું પાણી વેસ્ટ બી નહી જાય. કેમ કે તમે જયારે પાણી વધારા નું વાપરો તો એ બધું ઢોળવાવામાં જાય છે પણ જેને આપણી પાછળની પેટી આવશે તો એને તો પાણી મતલબ સોનાના ભાવે ખરીદીને લેવું પડશે એવું લાગે છે હવે પાણી માટે. અને રોજ બરોજ ઘણા લોકો પાણીને હાથ ધોવા માટે અથવા પા હાથ પગ ધોવા માટે બી ઘણી વાર નળ ચાલુ રાખી નેકળતા હોય તો એવું ના કરવું જોઈએ તમે હાથ ધોવો એટલી વાર તમારે નળ બંધ રાખવો જેને હાથ ધોઈ લો તમે લિક્વિડથી પછી તમારે નળ ચાલુ કરવો જોઈએ. અને પાણી જે આપણને બહાર બી જઈએ તો જોઈએ એટલું પાણી ઉપયોગમાં લેવું જોઈએ વધારે પડતું લઈ ને પછી એને ઢોળવા માટે કે એમને એમ વેસ્ટ ના કરવું જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે તમારી કે પાણીનો આપડે ખુબ જ કરકસ તો ઉપયોગ કરવો જોઈએ. અને મને તો મે તો ઘણા બધા અમે ફરવા ગયા હતા ત્યારે હું તો ઘણા બધા ગામડા પણ એવા જોયા છે જ્યાં પાણી જ મળતું નથી કે પાણીનો કોઈ સ્ત્રોત જ નથી. એક ડાંગમાં અમે એક જગ્યા ફરવા ગયા હતા તે તે ગામોમાં તો કેટલા એક જ આખા ગામમાં એક ખોવાતો એમાં પણ પાણી એટલું ઓછું હતું કે કઈ વાત જ નહી પૂછો. તો ઘણા બધી લાઈનમાં ઉભી રહીને આ પાણી ઉભરતા હતા તેઓમાં પાણી એટલું ઓછું હતું કે ઉપરથી તો ભરી શકતા ના હતા પણ બે ત્રણ જણા વ્યક્તિ નીચે ઉતરેલા હતા અને તેમાંથી પાણી ભરી ભરીને ઉપર આપતા હતા. તો મને તો એવું લાગે છે કે જો હમણાં જ પાણીની આટલી અછત પડતી હોય. તો ભવિષ્યમાં પાણી ની કેટલી અછરત પડશે તો મને તો એજ લાગે છે, કે આપડે પાણી ન ઉપયોગ ઓછો કરવો મતલબ જ્યાં જરૂરી હોય ત્યાં તેટલા જ પ્રમાણમાં કર જોઈએ તેમથી વધારે કર જોઈએ કરવો જોએ નહી કારણ કે જો વધારે કરીશું તો આ કીધું ને કે પાણી આવનારી પેઢી માટે રહેવાનું જ નથી મને તેવું જ લાગે છે તમારું શું માનવું છે.
હા માર બી એવું જ માનવું છે કેમ કે જે હવે નાના નાના ગામડા છે ત્યાં તો પાણીનું પ્રમાણ બહુ જ. ઘટી ગયું છે. કુવામાં બી સુકાતું જઈ રહ્યું છે પાણી હવે તો કુવામાં બી નથી વધતું તળાવમાં બી નથી રેતું પણ અને નદીઓ બી સુકાતી જાય છે મને. ખ્યાલ છે ત્યાં સુધી આપણે વરસાદના પાણીનોો સંગ્રહ કરવાની હવે શરૂઆત કરવાની જરૂર છે, તમારે ઘર નીચે એક મોટું મજાનો હોજ બનાવવો જોઈએ જેથી વરસાદના પાણીને એમાં સંગ્રહ થાય અને ઈ પાણી પછી તમે આખું વરસ વાપરી શકો જે પેલાના લોકો કરતા તો એવી રીતે આપડણે હવે પાણી ને બચાવવું જોઈએ જેથી કરીને પાણી પાછળ બી તમે જોઈએ એટલું વાપરી શકો અને તમને લીક ના પડે અને જયારે તમે બીજે જાઓ છો ત્યારે તમને પાણી ની કિંમત વધારે સમજાય છે કે શું પાણી ની કિંમત છે ઘણા લોકોને ફ્રીમાં પાણી મળે તેની કિંમત સમજ્યા જ નથી. તો બને ત્યાં સુધી પાણીનો સંગ્રહ.
હલો.
વરસાદ
તમારો અવાજ કપાઈ રહ્યો છે. હલો હા, હા હવે આવે છે હા હવે આવે છે.
માનવું એવું છે કે આપડણે પાણી નો થોડોક સંગ્રહ કરવાની હવે શરૂઆત કરવી જોઈએ જે રીતે. તે પાણી બધી જગ્યાએ ઘટી રહ્યું છે, રાજસ્થાન જેવા વિસ્તારમાં તો પાણી ની ખુબ જ સમસ્યા છે, જ્યાં પાણીર સ્ત્રીઓ પાથા પાણીના બેડા લઈને દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે, યારે તે લોકોને પાણી મળે છે બાકી જલ્દી પાણી મળતું નથી ને જયારે અમુક મોટા મોટા સિટીમાં પાણીનો ખુબ જ બેફામ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ત્યાં ચોવીસ કલાક હોય નળ ચાલુ કરીને બિંદાસ પાણી વાપરે છે અથવા ધોવ પાણી જવા દે છે હાથ ધોવે પગ ધોવે અથવા નાહવામાં ઉપયોગ કરે તો એ ખોટું કહેવાય આપણે ત્યાં પાણી માટે કઈક વિચારવું જોઈએ થોડું એ બાબતે થોડું સરકારે બી નવા નિયમ લાવવાની બી જરૂર છે પાણી માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય મોટા ટાંકા કે હોજ બનાવાય એવું કઈ કરવું જોઈએ મારું એવું માનવું છે.
હા બિલકુલ સાચી વાત છે. તમને ખબર હશે તો સરકાર દ્વારા વચ્ચે એક પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં વોટર સિસ્ટમ લગાવવામાં આવી હતી મતલબ એમાં એવું હતું કે ઘરમાં ઘર ઘરના ઉપર થી પાઈપ લઈન કરીને તે જે વરસાદ નું પાણી આપડે જે કહેવાય ને કે જે પાણી પડતું હોય. ત્યાંથી લઈને અ પાણી ન સીધો આપણે બોર સુધી જાય એવું કનેક્શન આપવામાં આવવાનું હતું યોજનામાં અને એ ઘણો ખો ફાયદો થાય છે અમારે ઘરે તો એ સિસ્ટમ વોટર સિસ્ટમ લગાવી પણ દીધી છે કે અમારું જે જે પાણી વરસાદ નું આવે છે જેને. કત્ર પરથી પડે છે તે ત્યાં પાઈપ લગાવ દેવાવામાં આવેલો છે. અને તે પાઈપ એવ એવી રીતે જોઈન્ટ કરવામાં આવેલો છે, કે ડાયરેક્ટ તે પાઈપ દ્વારા તે પાણી ડાયરેક બોર માં ઉતરે અને બોર્ડ માં ઉતરે તો શું ફાયદો થાય કે કવાય ને કે બોળ આખો ભરાય ગયો રહે અને આગળ જતા જતા પણ ઉનાળો આવે એટલે પાણી ની અછત નહી પડે એટલે અમારા ઘરે તો વોટર સિસ્ટમ એ લગાવી દીધલી છે જેથી અમે કેવાન કે કઈ પણ વસ્તુ કરવા પહેલા આપણેે પોતે જ શરૂઆત કરવી જોઈએ આપણે નાની શરૂઆતથી જ. એક બહુ મોટું કેવાય ને કે ફળ મળી શકે છે. જો આપણેે જો નાનો પ્રયત્ન થી આપણેે જો પાણી બચી શકતા હોય તો આપડે એ પ્રયત્ન પોતે જ ચાલુ કરવો જોઈએ એવું મારું માનવું છે.
હા બરાબર વાચી વાત છે તમે બહુ સરસ કર્યું છે આ વોટર સિસ્ટમ તો બધા જ લગ ક છે મારું તો માનવું છે કે નાના ઘર હોય કે મોટા ઘર હોય અ ટેર્નામેન્ટ હોય કે ફ્લેટ હોય બધી જ જગ્યાએ આ વોટર સિસ્ટમનોો ઉપયોગ કરવો જોઈએ. તો વરસાદ જે. આપડો પડે છે એ ઢાબા પર પાણી ભેગું થાય ઈ જ પાણી પાઈપ થી થઈ ને નીચ. જેના આપડા જે હોજમાં ભરાઈ જાય અથવા અંડરગ્રાઉન્ડ જે આપણે ટાંકો બનાવ એમાં ભેગું થાય પાણી. તો શું પાણી વેસ્ટ બી ના જાય અને આપણે પાણી નો ઉપયોગ બી કરી શકીએ પેલું તો બધું પાણી ગટર માં જતું રહેવાનું છે. ગટરમાં તો પાણી ગંદુ થઈ જાય તમે પછી એનો ઉપયોગ ના કરી શકો આ તો ટાકામાં હોય અંડરગ્રાઉન્ડ ટાંકો હોય એમાં ભરાય પાણી. તો એ પછી તમે એનો ઉપયોગ કરી શકો મોટર માટે આપડણે ઘરમાં પહોંચાડીને આપડણે રોજબરોજ ના કામ માટે વાપરી શકીએ પાણી. અને એનો ઉપયોગ બી સારો થાય કે ભાઈ પાણી વેસ્ટ નથી જતું પેલું તો બધું પાણી ગટરમાં જતું રે પછી તેનો ઉપયોગ કોઈ કરી શકવાનું નથી. નદીમાં બી જાય તો એ પાણી ગંદુ જ થઈ જવાનું છે એટલે તમે ઉપયોગમાં તો લઈ ના શકો પણ આ વોટર સિસ્ટમ ના લીધે જે નીચે ભેગું થાય બે અંડરગ્રાન્ડ ટાંકામાં એનો ઉપયોગ તો તમે પોતા માટે કરી શકો.
હા બિલકુલ સાચી વાત ને આપડે આપણે. નાના નાના પ્રયત્નથી આપણેે પાણી બચાવવાનું શરૂઆત કરવી જોઈએ મને તેવું જ લાગે છે.
હા મને બી એવું જ લાગે છે આપણે શરૂઆત નાનીથી કરશું ત્યારે આગળ જતા એ વસ્તુ. મોટા પાયે આપણને ફાયદાકારક સાબિત થશે.
હા સાચી વાત છે તમારી.
મને બી તમારી જોડે આજે પાણી વિશે વાત કરવાની ખુબ મજા આવી. આપડે આવી રીતે જ અલગ અલગ ટોપિક પર વાત કરતા રહીશું.
હા ઓકે ઓકે થેન્ક યુ.
થેન્ક યુ.